હ તો બસ મજામાં તમે
બસ અમે પણ મજામાં.
સરસ સરસ કેમ યાદ કર્યા આજે.
અરે મને એક પ્રશ્ન હતો? તો કે શું પૈસા વગેરે જીવન શકીએ છે ખરું આપડું?
હા
તમારી જોડે ચર્ચા કરી લિયે આજે.
પૈસા જીવન માટે તોતો આમ જરૂરી છે. આ સમયમાં દરેક વ્યક્તિ પૈસા કમાવા માટે દિવસ રાત મહેનત કરતું હોય છે. એ પોતાના જે પરિવાર છે એના, સપનો પૂરા કરી શકે. એમને એક બેટર અને સારી લાઈફ આપી શકે. છતાં પણ પ્રશ્ન તો હોયજ, કે પૈસા વગર જીવન શક્ય છે કે નહીં?
હા એ વસ્તુ છે, એવી રીતે હું તમને કહું કે શું આપણે પૈસા વગેરે જીવન શક્ય છે ખરું? તો કદાચ ઘણા લોકો કેશે કે હા એક દિવસ તો જીવી શકીએ, પણ ફરી હું પ્રશ્ન પૂછું કે, જો હું પૂછું કે પૈસા વગર એક મહિનો જીવો શક્ય છે ખરો? તો તેનો જવાબ ચોક્કસ પણ એવો હશે કે થોડો મુશ્કેલ થઈ શકે.
હા એ પણ સાચી વાત છે. કેમ કે પૈસા આપણા જીવનનો એક આમ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે હાલ તો. ભોજન છે, કપડા છે, રહેઠાણ છે, શિક્ષણ છે. આરોગ્ય છે, મુસાફરી અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે, અને આજના સમયમાં પૈસા વિના સામાન્ય જીવન જીવું પણ ખુબ મુશ્કેલ છે. તેથી પૈસા નું મહત્વ તો કોઈ એમ નકારી ના શકે.
હા એ વસ્તુ છે કે આપણે આ અ આજના સમયમાં આપણે કહી શકીએ કે પૈસા આપણા જીવનમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે. પરંતુ એક બીજો પ્રશ્ન એવો છે કે, શું પૈસા જીવન છે? તો હું એવું કહીશ કે નહી, પૈસા જીવન નથી. પરંતુ જીવન જીવવા માટે એક મહત્વનું સાધન છે પૈસા.
હા
જેમ પાણી પીવા માટે ગ્લાસ જરૂરી છે, પણ ગ્લાસ પાણી નથી, એવી જ રીતે જીવન જીવવા માટે પૈસા જરૂરી છે, પણ પૈસા પોતે જીવન નથી.
હા એ તો સાચી વાત છે તમારી.
હા પૈસાની શરૂઆત કેમ થઈ? આપડે જૂના સમયમાં પૈસાનું આજના જેવું સ્વરૂપ નહોતું. લોકો વસ્તુ ના બદલા માં વસ્તુ આપ તા ઉદાણ તરીકે આપડે હમજો કે કોઈ ખેડૂતો ઘઉં વધારે હોય. તો તેને કપડાં ની જરૂર હોય, તો તે ઘઉ આપીને કપડાં લેતો.
હા એ તો વાત સાચી છે.
દૂધ હોય તો તે અનાજ જોઈતું હોય, તો તે દૂધ આપીને અનાજ લેતો. અને વસ્તુ વિનિમય પદ્ધતિ કહેવામાં આવે છે આને. પરંતુ તેમાં મુશ્કેલી હતી, માનો કે મારી પાસે ઘઉં છે અ ને મારે ચપ્પલ જોઈએ છે. પરંતુ ચપ્પલ બનાવનાર વ્યક્તિને ઘઉં જરૂર નથી. હવે તે શું કરશે? આવા સમસ્ય યાના કારણે ધીમે ધીમે પૈસાની જરૂરિયાત આવી. એટલે આપડે એવું કહી શકીએ કે પઇ સા ખરાબ વસ્તુ નથી, પણ પૈસા તો માણસે પોતાની સુવિધા માટે બનાવેલા છે.
હા એ તો સાચી વાત છે.
અને અમુક વાત
આજના જીવનમાં કેવું છે કે પૈસા ભોજનની આ પહેલી વાત આપણે કરીએ કે ભોજનની તો કે માણસના સૌ થી પહેલી જરૂરિયાત છે રોટલી. ભૂખ લાગે છે મોટા વિચારો કામ માણસ ના મોટા વિચારો કામ નથી આવતા ત્યારે આપણને જમવાનું જોઈએ છે ઘઉં ચોખા રોટલી દાળ ભાત તેલ મસાલા આ બધી વસ્તુ ખરીદવા માટે પૈસા જોઈએ છીએ.
હા એતો વાત છે અને અમુક વાત આમ પ્રશ્ન પણ આપણને થતો હોય છે કે પૈસા જે છે એ સુખ શાંતિ અને સફળતાનું એક માત્ર સાધન છે. તો તેનો જવાબ આપણને આમ ના મળતો હોય છે કેમકે પૈસા. જીવનને સરળ બનાવી શકે છે પરંતુ જીવનને અર્થપૂર્ણ બનાવી શકતા નથી.
બીજી જરૂરિયાત.
હવે તો દરેક માણસ ને રહેેવા માટે ઘરની જગ્યા જોઈએ હવે જો પોતાનું ઘર હોય તો વીજળીનું બિલ પાણીનો ખર્ચો ઘર મરમત બીજા ઘણી જરૂરિયાતો હોય છે. તો પોતાનું ઘર ન હોય તો ભાડું ભરવું પડે એટલે માથા પર છત રાખ આપવા માટે પણ પૈસા તો જરૂરી છે જ.
હા એ તો સાચી વાત
તેવી રીતે આપણેે કપડા લઈ લઈએ છેીએ કે જે આપણા સમાજમાં રહીએે છીએ ત્યાં આપણને કપડા ને જવું પડે છે તો ઘરે કપ પહેરવાના કપડા બહાર જવાના કપડા નોકરી માટે ના અલગ કપડા આ બધી વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે
હા પણ કેવું કે આપણા જીવનમાં અમુક એવી ઘણી અમૂલ્ય વસ્તુ વસ્તુઓ પણ હોતી હોય છે જે પૈસાથી આપડણે ક્યારેય ખરીદી શકતા નથી હોતા
હા એ વસ્તુ ભી છે
હા
જયારે આપણે આરોગ્ય ના ક્ષેત્રમાં જઈએ તો અત્યારે તો આરોગ્ય પે એટલું મોંઘુ થઇ ગયું છે અને જોડે આપડે માણસો છે જે ખાણી પીણી અને રોજિંદા જીવનમાં આપડી સ્વાસ્થ્ય નું ધ્યાન નહીં રાખતા જેના લીધે બીમાર પડીએ છીએ
હા એ તો સાચી વાત
અને પછી કોઈ જયારે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે સમજાય છે કે પૈસા કેટલા જરૂરી છે કેમ કે ડોક્ટરની ફી છે જે દવા છે ટેસ્ટ હોસ્પિટલનો ખર્ચો આવે છે એ બધું પૈસા વગર મુશ્કેલ બની જાય છે તો આપણે ઘણી વાર કહીએ છીએ ને કે પૈસા કરતા તો સ્વાસ્થ્ય મોટું છે કેમ કે પૈસા નહીં હોય અને સ્વાસ્થ્ય ખરાબ થયું ત્યારે પ્રોબ્લેમ આપણને આવે છે
હા એ તો સાચી વાત છે પણ ઘણા લોકો આમ વધુ પૈસા કમાવાની દોડમાં પોતાના પરિવાર મિત્રો અને સ્વાસ્થ્ય ને પણ આમ ભૂલી જતા હોય છે
હા એ વસ્તુ બી છે જો તમારી વાતથી મને યાદ આવી કે શું પૈસા ખુશી ખરીદી શકે તો આ પ્રશ્ન નો જવાબ સીધો હા કે ના નથી પૈસા ત્યાં આપણે મોટું ઘર ખરીદી શકીએ છેએ પરંતુ ઘરમાં પ્રેમ ખરીદી શકતા નથી મોંઘી ઘડીયાલ ખરીદી શકીએ પણ સારો સમય ખરીદી શકતા નથી.
હા એ તો વાત સાચી
પૈસા દવા ખરીદી શકીએ પણ સારું સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી, આપણે
હા
આજે આપણે જોઈએ ને કે પૈસા આપણને સુવિધા આપી શકે છે. પણ દરેક ખુશી આપી શકે તું નથી જયારે તમે કોઈ ગરીબ નું નાનકડું ઘર જવ ને તો ત્યાં ખુશી થી ભોજન કરે છે, તે લોકોને તો ત્યાં ખુશી હોય છે બીજી તરફ તમે ગમે એ અમીર લોકોને જોઈ લ્યો જે બંગલાઓમાં એકલા રહેતા હોય. તેમની પાસે પૈસા હોવા છતાં ખુશી નથી
હા એ તો છે, જ
ખુશી માટે પ્રેમ પરિવાર મિત્ર સારું સ્વાસ્થ્ય અને મનની શાંતિ જરૂરી હોય છે.
હા
જયારે આપણે એવું પણ કહી શકીએ કે પૈસા ન હોય તો શું થાય તો કે પૈસા જરૂરી પણ છે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા ભણતર માટે જે ની રોજિંદી જરૂરિયાત છે. એવા સમયે તેની પ્રતિભા હોવા છતાં તેને મુશ્કેલીઓ સામનો કરવો પડે માણસને જયારે પૈસા ના હોય ને ત્યારે હમ
હા, એ તો વાત સાચી
માતા પિતા બીમાર પડે અને સારી સારવાર શક્ય નથી. પરંતુ પરિવાર પણ સારી શ શક્ય છે પરંતુ આપડી પાસે પૈસા નથી, આવી સ્થિતિ માં ખુબજ મુશ્કેલી થાય છે, ત્યારે આપણને સમજાય છે, કે પૈસાની કિંમત શું શું છે. અને પછી જે આજકાલ લોકો કોઈ આઠ કલાક કામ કરે કોઈ બરબર કલાક કામ કરે છે. જે પોતાના પરિવારથી દૂર રહીને કામ કરે છે પણ જે આ માટે કામ કરે છે, કે કે દરેક વ્યક્તિ પોતાના પરિવારના જીવન અને પરિવાર અને એમના જીવન માટે પૈસા જરૂરી છે. અને એમને સ્વાસ્થ્ય માટે ક્યારેક જરૂર પડે તો એ લોકો પાસે પૈસા હોય એવું ઈચ્છે છે.
હા અને ગરીબી માં જીવન જીવવું પણ સરળ નથી હોતુ, શિક્ષણ સારવાર અને સારી જીવન શૈલી માટે પૈસા જરૂરી છે, પરંતુ પૈસા સાધન છે સાધ્ય નથી. પોતાના જીવનને મદદ કરવા ગ છે જીવન પર રાજ કરવા માટે નથી
એ વસ્તુ છે. અત્યારે તમે જોઈ લો પૈસા અને મહેનત તો અને પૈસા નો સંબંધ શું છે તો ખેડૂત જે તડકામાં મહેનત કરે છે, ત્યારે પૈસા આવે છે. કોઈ મજૂર છે, ત્યાં આો દિવસ શારીરિક કામ કરે છે. ત્યારે પૈસા આવે છે, કોઈ ડોક્ટર જે દર્દીઓની સારવાર કરે છે ત્યારે પૈસા આવે શિક્ષક છે તો તે છોકરાઓને ભણાવે છે. તો ભાઈ ધંધો કરે છે એવી રીતે બધા પોતાની રીતે મહેનત કરે અને તેને બદલામાં પૈસા મળે છે.
હા અને પૈસા વગર તો આજના સમયમાં જીવન જીવું લગભગ આમ સક્યત થઈ જાય છે. પરંતુ માત્ર પૈસા હોય અને પ્રેમ સ્વાસ્થ્ય સમય અને સંબંધો ના હોય. તો એવું જીવન પણ અધૂરું હોય છે. એટલે સાચ ૂતો પૈસા અને માનવીય મૂલ્યો વચ્ચેનું જે સંતુલન છે, એને જાળવવામાં છે.
અત્યારે કેવું છે કે માતા પિતા પાસેથી હજાર રૂપિયા ખર્ચવા સરલ લાગે છે પણ જયારે આપડે પોતાની મહેનત કરીએ ને હજાર રૂપિયા કમાઈએ છીએ ત્યારે એજ હજાર રૂપિયા ખર્ચવા પેહલા આપડે સો વાર વિચાર કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે પૈસા કમાવા કેટલા અને કેટલો સમય લાગે અને કેટલી મહેનત લાગે છે. જેમ કે જરૂરિયાત અને શો ખ આપડે જે કહીએ છીએ તો જે જયારે માણસ કમાવા લાગે છે ત્યારે એમને ખબર પડે છે કે ભોજન જરૂરી છે પરંતુ રોજે મોંઘી હોટેલમાં જમવું એ જરૂરી નથી. કપડાં, મોબાઈલ જે વસ્ તો જરૂરી છે પરંતુ મોંઘી વસ્તુ દરરોજના માટે જરૂરી નથી. વાહનો છે જે બીજી બધા શોખ છે જે જરૂરી છે પરંતુ જે મોંઘા શોખ આપણે કહીએ છે એ જરૂરી નથી.
હા વાંધો નહીં સારું સારું ચલો હા.